હલો, હલો, અવાજ આવે છે. હલો, હ. હા, હમણાં જ જોસ્ટ મને અવાજ આવે, એનાથી પેલા નહોતો આવતો.
અચ્છા, મને બી. દીદી તમારું બેકગ્રાઉન્ડ વોઈઝ બહુ આવે છે.
બેકગ્રાઉન્ડ બહુ આવે છે, એકચુલી. એ ને કે, અમે જ્યાં રહીએ છીએ ને, ત્યાં કન્ટિન્યુ કન્સ્ટ્રક્શન નું કામ ચાલે છે. એટલે અવાજ આવ્યા જ કરે.
અચ્છા, અચ્છા, બરાબર છે. સારું, તો આજે આપડે કયો ટોપિક લઈશું?
હ. અ આજે આપડે લઈ લઈએ, ભૂકંપ. ને આટલું બધું આપણું થઈ રહ્યું છે. આપ નિસર્ગ આપણને આટલું બધું આપી રહી છે, જે ઝટકા એના વિશે પણ આપણને વિચાર કરવાની જરૂર છે.
હમ, ના, ના, સાચી વાત છે. તમારે એકદમ સાચી વાત છે. સારું, તો આપણે ભૂકંપ વિશે વાત કરીએ.
હમ, તો નમાં અમારે ત્યાં તો, અ અમને જે ભૂકંપ આવે છે, એ જે ભૂકંપ હોય છે. એ વરસાદના લીધે વધારે હોય છે, અમારે ત્યાંની જમીન ખશ કે. પાણી, વરસાદના જે ઓવરલોડિંગ વરસાદ થઈ છે ને, એના લીધે ખસકે છે, અમારે ત્યાંની અને એના લીધે કરીને. જ અગર માણસોના કહી ને કે, બહુ વર્ષોથી જે એમણે મહેનત કરી કરીને ઘર બનાવે, એવા બધા ઘરને અ માટે મળતા વાર નથી લાગતી.
હા, સાચી વાત છે.
ના, જયારે જાય, એક ઝટકા માં જ ચાલ્યો જાય છે. ત્યારે મને એમ થાય કે બાપોરે કે માણસો એ આટલી બધી મહેનત કરી છે, આમ પોતાની પૂરી જિંદગી ની કમાણી લગાવેલી હોય. એ ઘરમાં, અને ક્યાંક નાની એવી ભૂલ ના લીધી, પોતાની સાતો પછી, બીજી કોઈ ભૂલ વ્યક્તિ ના ભૂલ ના લીધે અને ઝટકામાં, એક જ ક્ષણમાં જ બધું એમનું ચાલ્યું જાય છે. નથી, સામાન રેતું નથી. એ રેવાની જગ્યા રેતી નથી, કંઈ પહેરવા માટે કંઈ રેતું નથી.
હા, સાચી વાત છે. અને હવે હું જે કવું કે અહિયાં બી એક જગ્યાએ કેવું કે ભૂકંપ આવ્યું હતું, ઘણું ટાઈમ પેલા, તો ત્યારે બી કેવું હતું. કે, આમ પૂર બિલ્ડિંગોને, બિલ્ડિગો છે, પૂરી ઓફિસો છે, આમ કેવાય ને કે મોસ્ટલી આખું અ જે સીટી છે ને એજ પૂરું દબાઈ ગયું હતું ભૂકંપમાં એટલે કેવું કે બધું જ ખસ ગયું જમીન ખસકી એટલે કેવું છે કે એકદમ જોરદાર તીવ્રતા ન આજ આવે એટલે એ પછી ક બાકી રાખે કઈ જ ના રાખે
નહી કાઈ જ ના રાખે એ જોઈ રહી છે હમણાં બી હું જોઈ રહ્યો છું કે કેટલું બધું આમ ચાલી રહ્યું છે ગયા વખતે બી અમે લોકો જોતા હતા. આમ ટીવી મા તે પૂરો આમ પર્વત ખસત પર્વત ની માટી ખસતી અને પૂર એક ગામ એમાં દબાઈ ગયું એમાં સુતે લ એ મારા ગથી મને એમ થાય ને્યા જે હતા એ સોતેલા હતા એમને શું ખબર કે આજે એમની છેલ્લી રાત નહી ક્યારે ઉઠશે જ નહી બધું કેવું આ બધું થઈ રહ્યું છે. ખબર બી નથી પડતી આમે
સાચી વાત છે અને અમારે અહં બી કેવું કે છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે જે બુક ભૂકંપ આવ્યો હતો તો બહુ જ બધું નુકસાન થયેલું હતું એક સાઈડ બધા કોઈ છવ્વીસમી જાન્યુઆરી ના તો કેવું હોય કે આપણે સ્કૂલોમાં કેહેવાય ને ફંક્શન
હા હા હા સાચી વાત છે આમ ઉજવણી હોય બધા આ તો આપણેે આમ ઉજવણી મૂકી હોતી હોય અને ઉજવણીમાં ઘણા ગયા.
હા તો એક સાઈડ આ બાજુ છોકરાઓને સ્કૂલ ની તૈયારી અને સવારના ટાઈમે જ એકદમ સાત સાડા સાત ની આજુબાજુ ભૂકંપનો આચકો આવ્યો અને ત્યારે કેવું કે એક સાઈડ છોકરાઓ સ્કૂલે જ જાય એક સાઈડ આ બાજુ અ સવારનું આપડું કામ હોય અને એ ટાઈમે જ એક્ઝિટ બુક ભૂકંપ આવ્યો તો તમે જુવઓ ને તો આપણને ખરેખર આ રીચલ નો અહેસાસ થાય. કે ના ખરેખર ક્યાંક થઈ રહ્યું છે એમ અને ત્યારે તો કેવું કે શિયાળ હા એકદમ એવું જ કે નીચેને આખી પૂરી જમીન હલી ગઈ અને અને કેવું કે છોકરાઓ બી નાના હતા તો અને ત્યારે શિયાળો બી એટલો હતો કે બહુ જ ઠંડી હતી અને એ વખતમાં પૂરું અ કેવાય ને સિટી જે હું વાત કરું છું. પુરુષ દબાઈ ગયું હતું અને ઘણા બધા લોકો ના મૃત્યુ પણ થઈ ગયા હતા સરેરાશ કઈક પકડો ને દસ હજાર થી ઉપર લોકોનું ડેથ થઈ ગઈ હતી.
પણ આમાં લોકો એ દેખ લ એતલ બધા નહોતા કર્યા અને કોઈ જે કઈ ને કે આમ ખુલી વાત નથી કરીરી આમ કીધું તું કે આમ આંકડો તો ત્રણ સાડા ત્રણ હજાર નો બતાવે તો પણ મેં કીધું કે હવે આટલું આમ ગીચ જગ્યા છે. કારણ કે મે આ મે ત્યાં મુલાકાત લીધી છે આ શહેર ની એટલે મેં કીધું કે આ શહેર તમે કીધું અમારા બીજા જે શહેર છે એનાથી સૌથી આમ ગરદી ભરેલું શહેર તો આ છે. તો આમાં આટલા મૃત્યુ તો વધારે જ હશે એમ કીધું ઓછા તો નહી જ હોય કારણકે થવાનો ટાઈમ અને છવીસ જાન્યુઆરી એટલે આમ તો જોઈએ તો આપણી પબ્લિક આપણે આમ જનતાઓ માટે તો શું સુવાય સુઈ રેવાનો દિવસ છોકરાઓ સ્કૂલ ના બચારા સ્કૂલમાં જાય બાકી બીજા બધા ને હ છુટ્ટી નો દિવસ એટલે સુતા હોય એટલે આ ટાઈમે કોઈને ઉઠી ને બહાર નીકળવાનું તો ધ્યાન જ ના આવે બધા સુતા જોય પોતાના ઘરમાં અને એ ટાઈમે આ આંચકો આવે એટલે આ માણસ ને જે ઉઠ્યા એ બારે ન નીકળ્યા અને જે સુતા હતા એ સુુંતાજ રહી ગયા એવી રીતના થઈ ગયું છે સાફ
વાત છે.
આમ
બિલ્ડંગસમાં રતા હતા તો ત્યાં કેવું કે બધાને ખબર પડી કે ચલો ભૂકંપ આવ્યો છે એટલે હવે નીચેના લોકો હોય નીચેના જે ફ્લોર્સ હોય ફર્સ્ટ સે કે છે એ લોકો તો જલ્દી બહાર ઘર ની નીકળી શકે. બટ હવે જે ઉપર હોય સાતમાં આઠમાં માળે એ લોકો નીચે આવે ત્યાં સીધો તો બધું જ ખતમ થઈ જાય તો એ લોકોએ શું પ્રયત્ન કર્યા કે ઉપરથી કુદવા લાગ્યા બધા નીચે તો હા અને એમાં કેવું પાછું ફેમિલી હોય છોકરાઓ હોય તો હવે એ પોતે કૂદે તો પાછળ ફેમિલી છોકરા છોકરા ન બી એમ વિચાર આવે ને કે ભાઈ એ લોકો શું શે એમ તો અમારી જે એક રિયલ ઘટના છે હું તમને વાત કરું તો ત્યાં બી એવું જ થયું કે ભૂકંપ આવ્યો સવારે અને અમે લોકો નીચે જ રેતા હતા ફર્સ્ટ ફ્લોર તો અમે તો જલ્દી અમને ખબર પડી કે ભાઈ આ રીતે આવી છે તો પપ્પા એ તો જલ્દીમે લોકો લોકોને બાર બોલાવી લીધા અને ઉપરના જે અમારા એક અંકલ અને આટીી છે અને એમની બે છોકરીઓ હતી તો એ અંકલ તો નીચે આવવા લાગ્યા એમ નીચેથી પછી એને એમ જ લાગ્યું કે ભાઈ હવે હું નીચે નહી પહોચી શકું આ રીતે ચાલીને તો એને ઉપરથી જ જમ્પ માર્યો અને ખરેખર એ જે સીન તું ને આપણે એમ જોઈએ ને તો આપડે રુવા ઉભા થઈ
વાતા હો તમે બોલી રહ્યા છો તોય મને આવી રીતના ફીલ થઈ રહ્યું છે કે એમને આમ પોતાનો આમ જીવ બચાવવા માટે માણસો કૂદકા તો મારે છે પણ જી બચાવી રાખવો અને લેવો એ તો કુદરત ના હાથમાં હોય આપડે ભલે બધા પ્રયત્ કરે હવે હમણાં જ આપડે કેટલા બધા પસાા જોઈએ છીએ એમ
હા સાચી વાત છે
પણ એ ચપાઈ બચ્યા કે પછી પોતે જે આમ કૂદકો માર્યો એ ક પછી
હા એટલે એજ કે ઉપરથી અમને કૂદકો માર તો એમને થોડું તો આમ કેહેવાય ને થોડી તો તકલીફ થઈ બી કોઈ શું છે કે પગ છે ફેક્ચર થઈ ગયો અને પ્લસ તેને ક હેડમાં થોડું વાગ્યું હતું કેમ કે આટલું ઉપરથી કોઈ કુદકો મારે તો આપડે તો બાપા કોઈ બચી ના શકે આપણેે તો એવું જ કહીએ બટ ખરેખર એના નસીીબ સારા હશે કે એમનો લગ સારા હશે કે બહુ વધારે કઈ નુકસાન ના થયું બટ થોડું ઘણું એ છે એમને ફેક્ચર્સ ને આવ્યું તો એ બધું ટ્રીટમેન્ટ થઈ ગયું અને અત્યારે એમ સારું છે
આ જે બધું જે પણ વ્યક્તિ હું સાચું કહું ને તમને કે જે પણ ટાઈપના જે નેચરલ ડિઝાસ્ટ આ જે નિસર્ગની જે આમ માનહાની જાણહાની આપડે જે કહીએ તે આજે તકલીફ માંથી નીકળે છે ને એને એ વાર માટે તો આમ એ ફીલિંગ આવી જ જાય છે આમ ભાવ આવી જ જાય છે કે આ ભાઈ આ હું ગમે એટલો મોટો થઉ ને તો આનાથી મોટો તો હું ના જ થઈ શકું હ કુદરત થી મોટી તો કોઈ ના થઈ શકે આપણને કુદરત છે ને ઘડી ગડી આપણને ઝટકા આપે છે કે ભાઈ ગમે એવા તમે આમ ઊંચે ચડશો ને તો મારા જેટલા તો તમે મારા પંખે તો મારા પડખે તો નહી જ આવી શકો એટલે તમે નીચે ધ્યાન રાખજો કે તમારા મોટો કોઈ છે ત્યાં
છે હા તો છે જ ને કે આપડણે કાંઈ પણ કરતા હોઈએ ને એટલે આપણને કોઈની બીક હોય કે ન હોય ને તો ભગવાન ની તો બી હોય જ કે ભાઈ એ જુએ છે તમે કઈ બી કરો એમ
એજ છે હવે ઈજ છે, એકચુલીમાં ભગવાન જ છે પણ આપણ કઈને કે આપણે માણસો જીતએ ને એ આપડે બહ જમ અભિમાની થતા જઈએ છીએ અને હું જ બધું અને મારું જ બધું.
થી પણ પર જોવા જાય છે કે ભગવાન શું છે કંઈ નથી એ શું કરી શકવાના છે, પણ ખરેખર એને આ આપ્યું છે ને ઈ લઈ પણ શકે છે એટલે આપડે થોડી બીક માં પણ રહેેવું જોઈએ.
એજજ એજ તો હું તમને કહતીને કે ભાઈ આજે કુદરત નો આ જે કહેર મને દેખાય છે ને એ મને આમ એટલું આમ લાગી રહ્યું છે કે કીધું આવી રીતના પામ ઝટકામાં બધું ચાલલી જાય છે આ આટલું બધું આપડે માણસ આમ મથી મથી મથી ને ભેગું કરે સવારના છ વાગે થી ઉ સીને રાતના બાર વાગ્યા સુધી આમ ભાગતો હોય, ભાગતો હોય ભાગ ય બધું ભેગું કરવા માટે અને જે આ બધું ભેગું કરેલું કુદરતનો જયારે એક આંચો આવે ને એમાં એક જ વાર માં બધું હાલ્યો જાય છે અને પછી એનું જે બધું એ જેના જેના બળ ઉપર આ માણસ, જે એણે બધું ભેગું કર્યું ને એ સમજોને કે બીજાને આપણે નીચ ચે પાડીએ આમાં અભિમાની થઈને આપે એને આપડે એને નમતો કરાવીએ ત્યારે જયારે આ જયારે કુદરત નમતો કરાવે છે, ને ત્યારે એ માણસ મગજ થી એકદમ હલી જાય છે. પછી એ માણસોને માનસિક બીમારીઓ કેટ લી લાગી જાય મેં ગણા ને જોયા આવી રીતના ભૂકંપ જે થયા હતા ને ઘણા જણા માનસિક માનસિક તણાવમાં જે ઉતર્યા ને એ કોને લોકોને આમ પાછા આવવા માટે નહ ની તો આઠ થી દસ વર્ષનો સમયગાળો લાગે છે. મને મારી એક ઓળખાણ વાળા વ્યક્તિ હતા એ કેહેતા હતા કે એમને બવજ હા હા ઓકે ઓકે બાય ચાલો બાય હા.